હલો છો.
કેમ છો હા બસ મજામાં.
હમ કરે શું કરે છે, બધા.
બસ કઈ નહી આ છોકરાઓ ભણે છે, સ્કૂલનું હોમવર્ક કરે છે. ને મેં બસ આ ખાવા રસોઈ બનાવી હમણાં.
હ હું પણ જો અત્યારે અમારે ત્યાં પાણી આવતું નથી તો હું પણ વિચારતી આજે મને ખ્યાલ આવ્યો કે પાણી કેટલું જરૂરી છે, આપણા માટે જયારે જે વસ્તુઓની આપને ખોટ પડે ને ત્યારે જ એની કિંમત સમજાતી હોય છે, અમુક વાર
હા. બરાબર એ તો છે, પાણીની હોય તો આપણે મતલબ કઈ કામ પણ નહી કરી શકીએ. અને પાણી વગર તો કઈ જ નથી
હ આપણે જીવન જરૂરિયાત જ પાણી છે, કે આપણે જીવવા માટે તો પાણીની જરૂરિયાત છે, જ પણ આપણે રોજ જિંદા જીવનમાં પણ એટલો જ ઉપયોગ છે.
હમ હમ.
જેમ કે આપડે ઉઠીએ ત્યારથી કે રાતના સુવાના ટાઈમ સુધી આપણે પાણીનો ઉપયોગ કરતા હોઈએ
હમ એ તો છે, જ હ ઘરના કામકાજ માટે ને એમાં પણ પાણીની જેટલી જરૂરિયાત અ જેટલું જરૂર હોય છે, તેટલી તો આપણા શરીરમાં પણ પાણી ની કેટલી જરૂર હોય છે. ઘરના કામો માટે પણ પાણી વગરતો એ કામ પણ ન થાય તેવી રીતે આપણા શરીરમાં પણ અગર જો પાણી અ નહી હોય તો મ તલબ કઈ કામનું જ નથી શરીરતો આપણું
હા એ તો તમે એકદમ સાચું કીધું કારણ કે જો આપડા શરીરને પૂરતું પાણી જો નહીં મળે આપણે દિવસમાં દસ થી બાર ગ્લાસ પાણી તો ઓછામાં ઓછું પીવું જ જોઈએ કારણ કે આપણા શરીરમાં જે પાણી જોન પાણીની જો અછત થઈ જાય ને તો આપણને પણ ઘણી બધી તકલીફ પડવા લાગે છે, આપડા હેલ્થ ને લેઈને આપડી સ્કીિનને લેઈને આપડા પછી ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ પણ થવા લાગે છે, એટલે આપણે ખરેખર પાણી પીવું તો ખુબ જ જરૂર છે, આપણા શરીર માટે પણ એટલું જરૂરી છે. અને આપણી જીવન જરૂરિયાત માટે પણ ઘણું બધું જરૂરી છે.
હમ એ તો તમે બરાબર કેવો છો. પાણી તો પૃથ્વી પર મતલબ પાણી નહી હોય તો જીવન શક્ય બને જ નથી. કારણ કે પાણી વગર તો માણસું પ્રાણી પક્ષી વૃક્ષો તમામ એ મતલબ કેટલા બ ધા હોય જીવ જંતુ હોય છે, તો તે પાણી વગર તો રહેવું અસ ક્ય છે, તેથી જ કહેવાય છે, કે મતલબ છે, ને અ પાણી છે, તો જીવન છે એમ
હા એ તમે એકદમ સાચું કીધું
અમુક વિસ્તારોમાં તમે હા અમુક વિસ્તારોમાં તમે જોયું હશે કે જ્યાં પાણીની અછત હોય ત્યાં એકદમ રેગિસ્તાન જેવું આપણને જોવા મળતું હોય જ્યાં ઝાડપાન પણ એટલા બધા નથી હોતા અને આપ ને ત્યાં રહેવું પણ એટલું બધું ન થી ગમતું કારણ કે જો ઝાડપાનને જે વૃક્ષો ઓછા હોય એના લીધે જે આમ હરિયામડી જે હોવી જોઈએ હરિયાળી એવું પણ હોતું નથી અને આપણ ને ત્યાં રેવામાં એકદમ મન લાગતું નથી.
હમ એ તો છે, જ પાણી તો મતલબ કેવું ને આપણા શરીર માટે તો પાણી તો અ પાણી નહી પીએ ને તો કેટલી બધી બીમારીઓ આવે છે, અ આપને મતલબ પાણી વગર તો મતલબ અ જો સાઈતથી સિત્તેર ટકા જેટલો ભાગ તો આપણા શરીરમાં પાણી થી જ બનેલો હોય છે. શરીરના દરેક અંગને યોગ્ય રીતે અગર જો અ પાણીની જરૂર પડે તો મતલબ અ પાણી મતલબ અ જોઈએ જ છે એમ શરીર માટે તો પાણી મતલબ છે ખાલી પાણી પીવા માટે આપણી તરસ બુજાવા માટે જ નથી હોતો પરંતુ તે પોતાના સ્વાસ્થ્ય માટે પણ કેટલું જરૂરી હોય છે.
હા સાચું કીધું એકદમ તમે. આપણે જોઈએ કે રોજિંદા જીવનમાં પણ આપણને પાણી કેટલું જરૂરી હોય છે, જેમ કે આપડે રો જિંદા જીવન માટે જે રસોઈ કરતા હોય તો રસોઈ પણ પાણી વગર અસ ક્ય બનતી હોય છે અને આપડે જે જીવન જરૂરિયાત કામો કરતા હોય નાહવા માટે અને સાફ સફાઈ માટે પણ પાણી એટલું જ જરૂરી હોય છે, ઘણી વાર એના વગર પાણી વગર આપણા ઘરના કામ પણ ટકી જતા હોય છે, અને આપણે પોતે પણ પાણી વગર જાણે કે શ્વાસ જ નથી લેવાતો એવું થઈ જતું હોય છે, અમુક વાર જયારે પાણી ની એકદમ તરસ લાગી હોય અ ને આજુબાજુ પીવા માટે કસે પાણી ના મળે ત્યારે આપણને ખરેખર પાણી ની કિંમત સમજાઈ જતી હોય છે.
હા એ તો તમે બરાબર કેવો છો. પાણી વગર તો આપણે ઘરના મતલબ એક પણ કામ કરી શકતા નથી જેમ કે હવે અ જેમ કે હવે રસોઈ કરવાનું હોય તો તેમાં પણ આપણે રસોઈ બનાવી હતી તેમાં પણ પાણી ની જરૂર પડે છે. સ્નાન કરવાની પણ આપને પાણીની જરૂર પડે છે, કપડા ધોવા હોય, સફાઈ કરવી હોય કે ઘરના અનેક કાર્યોમાં આપને પાણીનો કેટલો બધો ઉપયોગ કરીએ છે. અને મતલબ જો હવે ખેડૂતો પણ છે, તો એ લોકો માટે પણ પાણી તો કેવી રીતે અમૃત સમાન જ છે, જો સમયસર અગર જો તેમને પાણી ના મળે અથવા મતલબ વરસાદ પણ સમયસર ન પડે તો તેમના સિંચાઈ માટે એમને પૂરતી પૂરતું પાણી પણ નહીં મળે. તો સારું એમનો પાક બગડી જાય છે, તો એમને પણ છે ને અ ખેતી કરવા માટે સમયસર પાણી ની જરૂર તો કેટલી બધી પડે છે, તો જ પાક સારો થાય અને ખેડૂતોની આવક વધે છે. અને આપણા દેશના અ મતલબ કે બધું બધી અર્થવ્યવસ્ તા પર અ કેટલું બધું અસર પડે છે.
હા એ તો તમે સાચું કીધું જો આપડે ખરેખર જે કૃષિ પ્રધાન આપડો જે દેશ છે, એમાં જો પાણી ની અછત થાય તો આપણું આખું અર્થતંત્ર એટલે કે આપણું આખું જીવન પર પણ અસર પડતી હોય છે, ઘણી વાર આપણે જોતા હોય કે જો અ વધારે જો વરસાદ આવી ગયો હોય તો પણ છતાં પણ આપણને અ અ ખેડૂતોને પણ તકલીફ થતી હોય છે, અને લોકોને પણ એટલી બધી તકલીફ થતી હોય છે, આ અને જો પાણી વરસાદ ના લીધે જો પાણી ખૂટી જાય તો નદી નાળા અને જેવા નાના નાના જે અ પાણી લેવા માટેના જે સ્ત્રોતો છે, એ જો સુકાઈ જાય તો પાણી માટે જે નાના નાના ગામડાઓ છે, એ લોકોને પણ ઘણી બધી તંગી પડતી હોય. છે અને દૂર દૂરથી પાણી માટે ની લોકોની વ્યવસ્થા કરવી પડતી હોય છે.
હા એ તો તમે બરાબર કયો છો હવે જો છે ને મતલબ વિ શ્માં એવા ઘણા દેશો છે, જ્યાં પાણી ની અછત કેટલી બધી ઓછી હોય છે. જેના કારણે મતલબ અ લો કો કેટલો કેટલી કઠિનાઈ નો સામનો કરે છે, હવે કોઈ કોઈ ગામ હોય તો ત્યાં છે ને વરસાદ પણ ઓછો જ પડે છે, અને વસ્તી વધારે હોય છે. અને ઘણી જગ્યાએ તો એવું હોય છે કે પાણીનો વધારે પડતો જ બગાડ થાય છે, તો એને કારણે પણ છેને કેટલી બધી તકલીફો પડે છે હવે ઘણા ગામોમાં લોકોને પાણી માંથી કેટલાક કિલોમીટર દૂર દૂર સુધી જવું પડે છે.. તો એજ તો પાણી તો હોવું ખૂબ જ જરૂરી છે.
એ તો તમે સાચું કીધું અમુક ગામડાઓમાં જ્યાં પાણી ની તકલીફ હોય એટલે લોકોને દૂર દૂર સુધી અ પાણી ની વ્યવસ્થા કરવી પડતી હોય છે પણ જયારે આપણને આસાની થી ને સહેલાઈ થી પાણી મળી જતું હોય છે એટલે આપ આપણે જે પાણીનો જે બગાડ કરતા હોય એમાં આપણને સમજણ નથી પડતી કે આપડણે કેવી રીતે પાણીને બચાવવું જોઈએ ઘણી વાર જો આપણેે જ એ પાણી માટે મુશ્કેલીઓ ઉભી થવા લાગે ત્યારે આપને ખરેખર સમજાય છે કે આપણે ખરેખર આજ સુધી કેટ એટલો બધો બગાડ કરેલો છે પાણીનો
હમ્મ એ તો છે ને પાણી શું આપણને જમીન માંથી જ જો બધું આ બધું ફિલ્ટર થઈને ને બધું જમીન માંથી જ પાણી આવે છે હવે આજ આ બધી નદીઓ, તળાવો એ બધુ છે ને એ બધામાં છે ને બ મતલબ પ્લાસ્ટિક છે કે ગમે તેવો ગંદો કચરો છે, કારખાના નો ગંદો કચરો છે, ગટ્ટર નું પાણી છે, એ બધ બધું પાણી બધું એ લોકો તળાવમાં અને નદીઓમાં ફેંકે છે તો એના કારણે શું પાણી મતલબ કેટલું ગંદુ થઈ જાય છે અને એજ પાણી આપણને પાછું અહિયાં ફિલ્ટર થઈને આવે છે. તો તે પણ આપણના માટે સ્વાસ્થ્ય માટે નુકસાન જ કહેવાય છે એ એના મતલબ એનાથી આપણને કેટલી બધી બીમારીઓ આવે છે જેમ કે ટાઈફોઇડ, કેલોરા, કોલેરા અને એવી કેટલી બધી પીળીઓ ને એવું બધી કેટલી બધી ગંભીર બીમારીઓ થઈ શકે છે. તો એ બધું.. હા એ જ તો તે બધું પર્યાવરણમાં બધાએ ધ્યાન રાખવું જોઈએ.
હા એકદમ વાત તમારી બરોબર છે, આપણે જોઈએ કે આપણે જે ભારતમાં નદીઓ છે એની તમે હાલત જોઈ હશે કે નદીઓની આસપાસ જે કચરો હોય છે એ એ ખરેખર કેટલો બધો અતિશયો છે અને જયારે વિદેશની નદીઓ તમે જોશો તો એકદમ ચોખ્ખી અને વ્યવસ્થિત હશે તમને એમ થાય કે હું અહી નહી રહી જાઉ અને જયારે આપડી જે નદીઓ હોય છે, ભારત દેશની એ નદીઓ જોઈને તમને આસપાસ કચરો એટલો બધો હોય છે, પ્લાસ્ટિકને આને તેને લોકો જે જે કઈ પણ ખાય ખાઈને પણ કચરો ત્યાં જ ફેંકતા હોય છે જેના લીધે જે પાણીનો જે બગાડ થતો હોય તે ખરેખર અ વ્યાજબી નથી એ આપણે ખરેખર ધ્યાન રાખવું જોઈએ કે જે પાણી આપડે પીવા માટે યુઝ કરતા હોય છે બીજા લોકો પણ આપણેે એનુ ચ ચોક્કસતા ચોક્કસ થી ધ્યાન રાખવું જોઈએ કે એની પાસે આપણે ગંદકીના કરવી જોઈએ. ને એવું બધું જો આપડે થોડું થોડું ધ્યાન રાખીશું. તો બીજાના જે સ્વાસ્થ્યને લઈને આપણે અ થોડી ઘણી જે પણ મદદ થાય એ કરી શકીશું.
હા એ તો તમે બરાબર ક્યો છો એ આપણી પોતાની ફરજ હોય છે કે દરેક વ્યક્તિ એ પાણી નો સદપયોગ કરવો જોઈએ જેમ કે પાણીનો બગાડ ના કરવો જોઈએ ઘરમાં પણ પા પાણી જેટલું જોઈએ તેટલું જ વાપરવું જોઈએ અને બાળકોને પણ છે ને પા પાણી નો આપણે પાણી વિશે મહત્વ સમજાવવું જોઈએ કે તે લોકો પણ વધારે પડતો પાણીનો અ બગાડ ના ન કરે પછી વધુમાં વધુ વૃક્ષો પણ વાવવા જોઈએ તો તે પણ એક કુદરતી સા સારું કહેવાય છે તો પાણી શું આપણને કુદરતી સૌથી મોટી ભેટ એ જ છે તેના વગર પાણી વગર આપણે જીવનની મતલબ કલ્પના પણ નથી કરી શકતા.
હા એ તો તમે એકદમ બરોબર કીધું.
હોવો જોઈએ
હા એકદમ સાચી વાત છે તમારી આજથી આપડે પણ ધ્યાન રાખીશું શું અને બાળકોને પણ શીખવાડીશું કે પાણીનો બગ
હા ઠીક છે ચાલો મળીએે.
હા ભલે ત્યારે